હલો
હાલો
હા બોલો બોલો હલો
હા કેમ છો એકદમ મજામાંન?
ના નથી મજામાં આજકાલ તો હું થોડો બીજી ચાલુ છું ને એટલે થોડો મૂડ અપ અપ એન્ડ ડાઉન રહે છે થોડોક કારણ કે કકરાટના ના ઘર એટલા બધા થઈ ગયા છે કે વાત જ કંઈક અલગ છે આજકાલ તો. કેવાય ને કે રોજે રોજ જીવનમાં છે ને કંઈક ના કંઈક કડાપા પણ કડાપા હોય છે કા તો ઓફિસ વાળા જોડે આમ કેવાય ને કે સાહેબ જોડે કકરાટ થઈ જાય કાં તો ઘર વાળા લોકો જોડે કાં તો બહાર વાળા લોકો જોડે. આવું રોજે રોજ કઈક નું કંઈક ચાલતું જાય છે મારે તો આમ કેવાય ને કે કંટાળી ગયો છું કારણ કે એક સાઈડ જવાબદારી એટલી આવી ગઈ છે ન કમાવાની કે વાત જ કંઈક અલગ છે બોલો તમે શું ચાલે?
હા તો તમે જેમ કે કીધું કે રોજે રોજની મુશ્કેલીઓ એજ રીતે હું લઈને આયો છું એક ટોપિક કે દૈનિક જીવન તો આપણે એના ઉપર ચર્ચા કર નાખીએ.
શું વાત છે આતો ખુબ જ આમ રસપ્રદ વિષય મનતો લાગે છે આ દૈનિક જીવન તો.
હા એ સવાર થી લઈને રાત સુધી ગણી પ્રવૃત્તિઓ કરતા હોય છે આ બધી વસ્તુ કેવું કે દૈનિક જીવન બની જાય છે આપણું.
બિલકુલ આમ સવારનો તો સમય છે ને ઘણા લોકો માટે છે ને ખાસ હોય છે અને આ સમયમાં લોકો પોતાના દિવસ ની તૈયારી કરે છે તમને ખબર હોય તો દિનચર્યા હમ્મ.
એકદમ હ ઘરે સફાઈ કરવી પાણી ભરવું રસોઈ બનાવી અને બીજા ઘરના કામો હોય એટલે દૈનિક જીવનનો એક ભાગ બની જાય છે.
બિલકુલ અને કેટલાક તો લોકો છે ને નોકરી પર જાય છે અને કેટલાક લોકો તો ધંધા કરે છે કેટલાક લોકો તો અભ્યાસ કરે છે આ બધું બહુ આજકાલ તો થઈ ગયું છે આમ
એવાય ને
હા આજકાલ બહુ થઈ ગયું છે અને દરેક વ્યક્તિ નું કામ અલગ હોય શકે ને પણ રોજિંદુ જીવન પણ બધા માટે મહત્વપૂર્ણ હોય છે.
બિલકુલ અને આમ કેવાય ને કે દરેક વ્યક્તિ આમનું કામ છે ને અલગ અલગ હોય પણ આમ કેવાય ને કે તે તેમની રોજિંદા જીવન એમ તેમની રીતે આમ જોઈવી લે આમ કેહેવાય ને તેમને સમય નુ પણ મહત્વ હોય છે.
હા જો કેવાય કે સમય નો સદુપયોગ થાય તો ઘણા કામો ઓછા સમયમાં થઈ શકે છે જેનાથી બચત થાય ટાઈમ ની
બિલકુલ અને આલસ કરવાથી છે ને ઘણું કામ બાકી રહી જાય છે આમ એટલે જ આપડે રોજ થોડું થોડું કામ કરતા રહેવું જોઈએ.
હા એટલે તો કે છે કે આળસ માત્ર ભૂલને પા ત્ર અને કેવાય કે સ્વચ્છતા પણ હા એજ ને એમ કેવાય કે સ્વચ્છતા પણ રોજના જીવનમાં ખુબ જ જરૂરી બની ગઈ છે.
હા એ તો છે જ કે સ્વચ્છ ઘર અને સ્વચ્છ આસપાસ સ્વસ્થ જીવનમાં મદદ કરે છે.
હ અને આપડા શ્રી નરેન્દ્ર મોદી પણ કે છે કે સ્વચ્છ ભારત કા ઈરાદા ઈરાદા કરિયા.
બિલકુલ બિલકુલ એજ ને આમ કે જેટલું આપડે સ્વચ્છ આજુબાજુ નું રાખીશું અને પોતાન રાખે છે એટલું જ આપણું સ્વચ્છ આપણું જીવન એવી રીતે જ જશે આપણું.
હા અને આપડે રોજ શરીરની પણ સંભાળ લેવી જોઈએ.
એ તો લેવાની જની જ ને તો અવશ્ય છે.
હા એ જ અને દૈનિક જીવનમાં આપણે અનુસ શાસન હોય તો ઘણી મુશ્કેલીઓ ઓછી થઈ જાય છે.
બિલકુલ અને અનુસાનથી છે ને આમ કામમાં છે ને આમ નિયમિતતા આવે છે આમ કેવાય છે.
હા એ જને તેનાથી શાંતિ પણ બની રહે છે.
હા બિલકુલ આમ કેવાય ને કે લોકો આમ ઘણા લોકો તો છે ને રોજ સવારે ચાલવા જાય છે. અથવા કસરત કરતા હોય છે. તમે શું આમાંથી કઈ કરો છો? ચાલવા કા તો કસરત?
ના હું તો કેવું કે અઠવાડિયામાં ત્રણ દિવસ સવાર ઉઠીને જોગિંગ કરી લઉં એટલે તેનાથી શું તંદુરસ્તી બની રહે.
અને દિવસનું કેટલા લીટર પાણી પીવો છો?
આમ નોર્મલી તો હું ચાર લીટર પીતો હોઉં છું. પણ કદી કદી બે ત્રણ બી થઈ જાય. અમુક વાર શું છે કે દિવસ એટલો આમ વ્યસ્ત થઈ જાય કે પાણી પીવાનો ટાઈમ ની મળતો.
હું વાત કરો છો. હા એ અમુક વાર થાય કારણ કે કામમાં એટલા બધા આપડે આમ બીઝ હોય જઈએ છે ને કે તો એમાં પાણી પીવાનું જ આપડે ફૂલી જાય છે. આજકાલ તો લોકો.
તે બહું જ ખુ
હા, એજ એટલે હું તો કઉ કે આમ તો જોબ પર જઈએે તો તહીંયા તો સાબ સાબ કરીને પાણી પીવડાવી દેય પણ ઘરે કોઈ એવું ના હોય તો રહી જતું હોય છે.
હા એ વાત તો બિલકુલ સાચી છે કે સાબ લઈ લો ને ચા લઈ લો પી લો. હા અવે પાણી જેવી ચા હોય છે. એટલે બેવ બધું આવી જ જાય છે મારે તો‌ એવું હોય છે આજ કરતો હતો.
હા એજ એ ચા ની અંદર પાણી આઈ જાય એટલે શું કે ઓફિસ વાળાને ભી ખાબર પડી જાય. કે માણસને ટાઈમ નથી એટલે બેવું એક સાથે જ આપી દઈએ ચાની અંદર થોડું વધારે પાણી.
બિલકુલ સો ટકા ની સાચી વાત કીધી, ખબર ને પેલો ચા વાળો સામે વાળો ખબર ની આજકાલ તો દૂધ નાખતો જ નહીં પાણી વાળી ચા આપી દે છે અમને બધાને. અને સાહેબ પણ અમને બધાને ચા પાણી વાળી ચા પીવડાવ છે અવે. કામ કરાવે અ દિન ભર. અને આપે કઈ કશું નહી એવું કઈ છે.
હા, એજ છે ને બધી નોકરીઓનું જવા દો ને આપડે થોડીક ચર્ચા પર આવી જઈએ તો આપડે કેવાય કે
હા નોકરી પણ એક રોજિંદા જીવન જ છે ને આપડું
હા એ બી છે પણ બધા માટે નથી, કે કેવાય કે અ ભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રોજનું વાંચન ખુબ જ મહત્વનું હોય છે.
હા એ વાત તો બિલકુલ સાચી જ છે કે જે અત્યારની જે નવી પેઢી કરીને તેમને છેને મોબાઈલ પરથી આપડે મુકા વળીને છે ને. તેમને ભણવા પર આપડે ફોકસ કરાવા જ જોઈએ. કેમ કે આગળનું જે જીવન છે ને તે આખું જ છે ને આમ કેવાય ને કે બુદ્ધિ પર ચાલવાનું છે જુઓ. પેલાનું તો જીવન અવે જેવું ચાલતું તું નોર્મલી એવું ચાલી ગયું પણ અવે જે આગળનું જે જન જનરેશન અવે જે ફ્યુચર છે. તેમાં બધે એ આઈ અને અને બધું ટેકનોલોજી વાચ વપરા સે. અને એ દૈનિક જીવન માં થઈ જશે આમ કેવાય ને કે દૈનિ આમ દરરોજ આમ એ આઈ કેવાય કે ઘરે પણ આઈ જશે આમ કેવાય કે આમ. કે તમારે કઈક ખાવું છે તો ઓટોમેટિક એ આઇ જ બનાવી દેશે આમ તમારા દૈનિક જીવનમાં. અને તમારું કામ પણ બોવ આસાન કરી દેશે આજકલ તો. એટલે શું કે આપડે જે આવનારી જે પીડ આમ બાળકોને જે યુવા પેઢી કરીને તેને
આપડે બધું બોઉ શીખવાડવાળું છે બરાબર.
હા એ તો છે યુવા પેઢીની વાત જ વસ્તુ અલગ છે અને. કેવાય તે ઘરના મોટા લોકો પણ રોજ ઘણી જવાબદારી નિભાવતા હોય છે.
બિલકુલ જેમ કે કેવાય ને કે મમ્મી હોય તો ઘરનું કામ જોઈ લે પપ્પા હોય તો જોબ કરી લે. છોકરાઓ હોય તો ભણી લે. બધા પોતપોતાના બધા કામમાં બધા બિઝી જ હોય છે રોજિંદા રોજિંદા કેવાય ને. .
હા એ છે ને. ત ઘરના લોટા લોકો પણ કેહેવાય કે.
હમ્મ.
ખુબ જ વ્યસ્ત હોય છે ને બજાર માંથી જરૂરી વસ્તુ લાવી પણ એકદમ રોજિંદા જીવનનો ભાગ બની જાય છે.
હા એ તો વાત સાચી છે કે એક વાર બજાર જઈને એમ કેવાય ને કે બધું જ એક સાથે જ લઇ તું આવાનો. જેથી કરીને આવતો મહિનો થી એક મહિનો આપણને અગવડ ના પડે કેવાય ને. એક મહિનાનું રાશન લાઇ દેવાનું તો તેથી કેવું કે રોજે રોજ આપણેે જવું ના પડે બાર કઈક લેવા.
હા એજ ને આપડે પડોશીઓ સાથે બી સારા સંબંધ હોય તો કેવું કે રોજનું જીવન વધુ સરળ બની જાય છે.
બિલકુલ આમ જો આપડે સારા સંબંધો હોય તો કઈક થયું ઈમરજન્સી માં તો આપડે આપડા બાજુ વાળાને બોલાવી શકીએ કે કઈક જોઈતું હોય કઈક તો આપડે માંગી પણ શકીએ કક ઇમરજન્સી માં એવું હો. અને આપડે કેવાય ને કે રો હવે રોજે રોજે આપડી જોડે જ સા બાજુમાં જ રેવાના હોય છે. એટલે તેમની જોડે સારા સંબંધ બનશે. તો આપણને કામ પણ આવશે ને ક્યારે ને ક્યારે. કેન કે આ જમાનામાં ક કેવું કે ધૂળની પણ જરૂર પડે છે લોકોને કેવાય ને.
છેની જરૂર પડતી હોય છે?
ધૂળની ધૂળ ધૂળ કહાવત છે કહાવત છે.
હા એ ભી છે ધૂળની બી જરૂર પડતી હોય છે.
હા એજ.
કે ઇમરજન્સી માં તો પેલા આપણા સંબંધીઓ એ પાડોશિત બનતા હોય છે.
બિલકુલ-બિલકુલ સાચું તમે સો અનાની સાચી વાત તમારે જોઈ.
હા અને જે સંબંધી હોય એમને તો રોજિંદું જીવન પતાય ને આ આવી જાય એ લોકો ભાઈ છેલ્લે.
હા તેમની તો વાત જ કંઈક અલગ છે કારણ કે તેમનું રોજિંદા જીવનમાં એવું છે બધાનું અત્યારે કે કઈક જોબ કરતા હોય તે આવી ના શકે એટલી જલ્દી જેટલા બાજુ વાળા કે પડોશીઓ આવી શકે આપણી મદદ કરવા આપડ હું તો એજ કહ કે આપડા જીવનમાં અને રોજિંદા જીવનમાં છે ને કે બધા જોડે સારા સંબંધો બાંધવા અને ખુબ સારી એક્સરસાાઈઝ કરવી. અને દિવસમાં ચાર થી પાંચ લીટર પાણી પીવું. જેથી કરીને આપણું શરીર મજબૂત રહે સંબંધ હારા રહે અને પછી કઈક કેવાય ને કે બધું જ આપણું સારું રહે.
હા એકદમ સાચી વાત કહી ને બધું નિયમિત રીતે આપણે બેલેન્સ કરીને જીવન જીવવું જોઈએ આજ છે જીવનની એક કલા.
બિલકુલ સાચી વાત તમે કીધી.
હા કેવું આ વાત કરીને કેવું લાગ્યું તમને.
મને તો આ વિષય પર વાત કરીને તમારી જોડે ખુબ જ આનંદ અને આપણને બહુ જ જાણવા મળ્યું.
હા એજ મને પણ ખુબ જ જાણવા મળ્યું તો આપડે મડી શું એક નવા વિષય સાથે
હા ચોક્કસ મળીશું હા મળીયે
હા ભલે